તો જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ હા આવે છે. ભાઈ આવી છે. કેમ છે કેમ છે ભાઈ.
ભાઈ મજામાં છું, તમારુ કો તમે કેમ છો?
બરાબર છું. આજે તો જોરદાર વરસાદ પડ્યો છે, એટલે ચાર્યું કે તને ફોન કરુ.
ઓ ભાઈ, અરે યાર. સાચું કહ્યું, ભાઈ છેલ્લા થોડા દિવસથી સતત વરસાદ બઉ પડી રહ્યો છે ભાઈ. હવે તો લાગે છે કે, ચોમાસું સારી રીતે આવી ગયું ભાઈ શું લાગે છે તને?
હમ્મ, મને તો વરસાદની ઋતુ ખુબ ગમે છે, વાતાવરણ એકદમ ઠંડુ અને થઈ જાય છે, બધા જગ્યાએ ગ્રીન ગ્રીન થઈ જાય છે ગ્રીનરી થઈ જાય છે હવા એકદમ સારી ચાલે છે, વરસાદો પડે છે.
ઉનાળાની ગરમી પછી વરસાદ આવે, ત્યારે ખુબ રાસ રાહત મળે છે ભાઈ. એટલી ગરમી લાગતી હતી ભાઈ અત્યાં પેલા પાંચ છ દિવસ થી તો બહુ ગરમી લાગતી હતી, પછી અભી વરસાદ પડ્યો બહારની હરિયાળી એ પણ કેટલી સરસ લાગે છે આપડે તો ખબર જ છે ભાઈ. એટલી હરિયાળી તમારો બધું જગા હરિયાળી હરિયાળી જોવા મળશે અત્યારે. તો ભાઈ વરસા
બર.
મોસમ એટલું ઠંડુ થઈ ગયો કે ભાઈ આવી શરીરનો બો આનંદ મળ્યા કરે ભાઈ એટલી ઠંડીજી ની તો ભાઈ ઉનાળાની ગરમી તો ભાઈ વાટ લગાવી લીધી હતી ભાઈ.
આ તો સાચ્ચું ભાઈ વરસાદ પડે ત્યારે ઝાડ છોડ અને ખેતરો એકદમ લીમઝમ લી લીલાજમ થઇ જાય છે. કુદરતનું સૌંદર્ય જે બદલાઈ જાય છે. તેમ ખેડૂતો પણ એકદમ ખેતર પાસે શે પાણી આવે તો એકદમ ખુશ થઈ જાય છે કે હા ભાઈ એકદમ સરસ રીતે વરસાદ પડે છે.
હમ સાચું સાચું ભાઈ. ખેડૂતો માટે પણ વરસાદ ખુબ જ જરૂરી છે ને ભાઈ. એ કે ભાઈ સારો વરસાદ પડે તો પાક પણ સારો થાય ને તમે એને જયારે વરસાદ જોઈ ત ત્યારે વરસાદ જ નહી પડે તો ભાઈ પાક પણ આપડું પાક પણ સારી રીતે તૈયાર થાય. એટલે તો ભાઈ એમને તો ખેડૂતોને તો જરૂરત છે, જયારે એમને સમય થી પાણી મળી જ ક્યાંય વરસાદ પડી જાય ને તો એમનું મન પણ બહ પસંદ થઈ ગયા, હા, એમનું પણ ઘર ચાલે ને ભાઈ પાત થી ખર્ચા થાય પાક એનો ખરાબ કઈ ગયા તમે?
હમ્મ, અગર પાક ખરાબ કરો થઈ ગયો તો એનો મન પણ ઉદાસ થઈ જાય છે પણ આપણા દેશની ખેતી નું મોટો આધાર વરસાદ પણ છે, તને શું લાગે છે?
હમ્મ હા ભાઈ વરસાદ થી નદીઓ તળાવ અને ડેમ પણ ભરાય છે ને ભાઈ એટલે જેના કારણે આખું વર્ષ પાણી સમસ્યા ઓછી રહે છે ભાઈ એથી આપણે લોકોમાં શહેરમાં પાણી ન થ કમી થાય છે વરસાદ સારી રીતે પડશે તો આપણે લોકોને એટલી કમી ની થાય. હા પાણીની. અગર વરસાદ સારી રીતે ની પડતે તો ભાઈ આપણા લોકોને બહુ પાણીની સમસ્યા થાય. કઈ કઈક તો શહેરમાં તો પાણી આવતું જ ની હોય કોઈક કઈક શહેરમા તમને બે બે કલાક કે એક એક કલાક સુ પાણી આપે. એટલે વરસાદ તો હોવું જોઈએ ભાઈ કેમ કે આપણે જઈ પાણી આપડા ઇન્ડિયા પૂરા દેશ સુધી કમ ઓછુ થઇ ગયુ છે ભાઈ. એનુ માત્ર બહુ કમ થાય છે ધીરે ધીરે પાણીનુ
આ તો સાચું વાત છે હમ આ તો સાચી વાત છે પણ ક્યારેક વધારે વરસાદ પણ મુશ્કેલને ઉભી કરે છે.
હા ભાઈ એ તો છે. રાસ્તો તમારો રસ્તો પર ગઢો થઈ જાય છે પાણી ભરાઈ જાય છે. ટ્રાફિક જામ થઇ જાય છે અને લોકો નો ઓફિસ કે કોલેજ જવામા મુશ્કેલી પડે પછી એ તો છે ભાઈ.
ગયા વર્ષ તો અમારા હ આ તો સાચી વાત છે પણ ગયા વર્ષ અમારા વિસ્તારમા ઘણુ પાણી ભરાઈ ગયુ હતુ લોકો ગાડી લઈને જાય નીઇ શકે આગે. આધા આધા ગાડી ડૂબાઈ ગયુ છે.
હમ અચ્છા! ભાઈ હ હેવી વરસાદ પડી હશે ત્યારે તો અમારા વિસ્તારમાં પણ એવું જ થયું હતું. પણ ઘણા લોકો ના ઘરમાં જે રહેવું પડ્યું. કેમકે એમના ઘરની આજુબાજુમા પાણી ભરાઈ ગયુ. તો અમને ઘરમા જ રહેવું પડતુ.
હમ્મ વરસા વરસાદમા ઘરમા ગર વરસાદમાં ગરમા ગરમ ચાય અને ભજીયા ખાવાની ત મજા જ અલગ હોય છે. એકદમ સરસ સરસ. વરસાદ પડી રહે છે અને મસ્ત ઘરમા કઈક મોવી લગાવીને ભજીઓ અને ચાય પીવાનો તો અલગ જ આનંદ હોય છે
હમ્મ એ તો સારી કીધું ભાઈ બિલકુલ મને તો મકાઈ ખાવાની પણ ખુબ મજા આવે છે ભાઈ ગરમ ગરમ મકાઈ અને આમ ભેગી ભેગી એકદમ વરસાદમા ગરમ-ગરમ માકઈ ખાવ એક વાર બહુ સારી બહુ આનંદ આવશે તમને
વરસાદમા ક્યારેક મિત્રો સાથે ફરવા જવાનુ પણ સારું લાગે છે તું કઈ ગયો છે વ મિત્રો સાથે
ના ભાઈ હું ગયો તો છુ ભય એ તો બહુ સારી વાત છે આપડે તો મિત્ર સાથે જવું જોઈએ એનુ ના ખુબ ખુબ મજા આવશે પરંતુ સાવધાની પણ રાખવી જોઈએ ભાઈ કેમ કે વરસાદમા આપણું એક્સિડેન્ટ એવું બો બઉ થાય. ટાયર પણ ઉકલી જાય ગાડીનુ એમ બોવ એટલે વીજળી પડતી હોય ક્યારેક તો ભાઈ બહુ બહુ બારીશ તો વીજળી પડી જાય એટલે આપડે સાવધાની રીતે જવુ જોઈએ ત્યારે ખુલ્લુ મેદાન જ જોવુ જોઈએ અગર આપણા સામે કઈક અમ તમારા સામે કઈક વીજળીયા પડી હોય તો ત્યા ત્યારે ખુલ્લું મેદાનજ જોવું જવુ જોઇએ
સાચું સાચું વરસાદમાં છત્રી અથવા રેનકુટ સાથે રાખવુ જોઈએ કઈ કઈ તો કોઈ પણ રીતે નીકળીયુ કરવા માટે અને તરત જ વરસાદ આપડી રીત ભીગાઈ જયું એનાથી આપણે બીમાર પડી જાય એટલા માટે આપણે સાવધાની થી એક છત્રી અને રેનકુટ તો લઈ જવું જોઈએ.
હા અરે એ તો ભાઈ એ તો મેન્ડેટરી છે, ભાઈ આપડે વરસાદમાં આપડે જાતે રેન્કોટ હતો. છત્રી આપડા જો બંને માંથી એક તો આપડે પાસે હોવું જોઈએ કે એ એક મોસમનો આપણે ક કહી નથી શકતા ભાઈ ક્યારેક પણ વરસાદ પડી શકે તો એટલે આ તમે માની લો કઈક એ એકદમ જરૂરી કામ થી જાવ છો બાર અને વરસાદ અચાનકથી આવી ગયો તો તમને કઈક કઈ રૂકી નથી શકતા ભાઈ તમારું જરૂરી કામ છે, તમને તો ત્યાં આવું પડશે તમને ભીગી ને તો જશો નથી એટલે અગર તમારા જે છાતો યા તમારા પાસે કઈકં રેન્કોટ તો હશે તમને સારી રીતે પહોંચી શકે ને તો તમને ભીગી ભી કે જવાનું હોય ભી ગીને જવું પડશે અને એમાંય બહુ ખરાબ છે ભીગી ને તમને જાઓ તો બે ત્રણ દિવસ પછી તમને તાવ આવશે, ને તમને શરદી થઈ જશે એ જે તમારો ચાર પાંચ દિવસ એવું ખરાબ થઇ જાય વરસાદ એટલે આપડે વરસાદમાં વીપવું જોઈએ નહી એટલું.
વાત તો સાચી છે, પણ વરસાદમાં તો મચ્છરો પણ વધી જાય છે. એટલા ઘરની આસપાસ પણ પાણી ભરાય ન રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. એટલો મચ્છર કડે વરસાદમાં કીડો આવી જાય રૂમમાં આથી પણ તા બીમારીઓ પડે વધે છે.
હા હ અરે એ મચ્છરો કેમ કેવાય વરસાદ નું મચ્છર તો આવે છે, કેમ કે ખરાબ ખરાબ નાલી માંથી પણ મચ્છર આવે છે, એ મચ્છરોથી આપડે બચવું જોઈએ. કેમકે ત્યાંથી આઈને અગર આપણે કાટી જાય ને તો આપડું ખરાબ થઇ જાય ભાઈ આપડે કઈક બુખાર પડી જાય ને કઈક બીમાર પડી જાય. એનાથી બચવું જોઈએ આપડે જે એટલે આપણે આપના આસપાસને સ્વચ્છ રાખવું જોઈએ અને એનું ખુબ જરૂરિ ધ્યાન રા વુ જોઈએ કે ભાઈ આપડે કઈક કઈક ચીડો કાઢી ના એ તો એનાથી વહીક આપડે બડી બીમારી પણ થઈ શકે છે, કેમ કે વરસાદમાં કિડો પણથી આવે છે એટલે આપડું એના ધ્યાન રા ખવુ જોઈએ.
હમ્મ તને વરસાદમાં કામ સૌથી વધુ ગમે છે. શું કરે છે, વરસાદમાં?
મને બારી પાસે બેસીને વરસાદ જોવો ગીતો સાંભળવા અને ગરમ ચા પીવી ભાઈ બહુ ગમે છે, તને શું ગમે છે?
મન વરસાદમાં ફોટોગ્રાફી કરવી અને હરિયાળી સ્થળોમાં ફરવા જવાનું ખૂબ ગમે છે. પીછા વર્ષ હિ હું માથેરાન ગયું હતું, વરસાદમાં મસ્ત ગ્રીન રી જોયું મસ્ત ફોટોગ્રાફી કાઢી અને સ્થાણો પણ અલગ અલગ સ્થાાન પણ ગુમિયા.
એ તો ભાઈ ખરેખર બવ સારી વાત છે બઉ અ સારી વાત છે ભાઈ વરસાદ કુદરતીને નવી તાજગી આપે છે ભાઈ ત્યારે તો એનું જોઈને તો હાય આપણા મન એદમ પ્રસન્ન જ થઈ જાય.
હા પણ આપડે પર્યાવરણ નું પણ ધ્યાન રાખવું જોઈએ. જેથી વરસાદ નું સંતુલન જાળવી રહે છે એવું નહી કરવાનું કે ભાઈ વરસાદ તે તો પેડ કાટવી દેવાનું અને બધા જકે અ પાણી ભરાઈ જાય તો બધા લોકો કીચડમાં આ બધું નહી કરવાનું
હ ભાઈ હા વધુ હ વાધું વૃક્ષો વાવાથી એમને પ્રદૂષણ ઘટાડડા નહી હવામાન સારું રહે છે ને એટલે આપડે કાવું હોય ત્યાં બધું પર્યાવરણ ને આપડું ધ્યાન રાખવું જોઈએ વરસાદ એટલે જ આપડું એમની કે ભાઈ હ વૃક્ષો કાપવાની વૃક્ષો નો આપડો બચાવવાનું અને પર્યાવરણ ન સારું રાખવું જોઈએ કેમ કે વૃક્ષો આપણા વાતાવરણ વાતાવરણ ને સંભાળે છે તમને બધું વૃક્ષો કાપી દે તો ભાઈ ર બ એકદમ ખરાબ થઈ જાય એટલે આપણે વૃક્ષો સંભાળવું જોઈએ ધ્યાન રાખવું જોઈએ પ્રદૂષણ નથી કરવું જોઈએ
એકદમ સાચું દરેક પાણી બચાવે તો પાણી અચ્છા તો
ચાલ ભાઈ જય શ્રી કૃષ્ણા હા
તમારી હૈ કાલે કાલે વાત કરી ખાલ બજે જ દી